હલો બોલો કેમ છો
હું મસ્ત જ છોતાં કેમ છ
બસ જો મજામાં શું ચાલે વરસાદ તો જામ્યો છે કેમ
અરે હા વરસાદ નું તો શું કહીયએ બાપરે એવું લાગે છે કે ધમાધમ પડી રહ્યો છે
હા સાચી ને એટલે પછી છે ને જોઓ ને ક બહાર ઉતરવાનું થતું જ નથી હવે તો ઓનલાઈન એમાં બહુ સારું પડે છે કે ચલોો ભાઈ ફોન કર્યો ને શાક આવી ગયું
હા હ ખરેખર મતલબ સાચું કહવ ને તો કાલે પણ મારા ઘરમાં એટલે એમ થોડી કેવાય ને કે ોસા ને બધું બનાવાનું હતું ોસા ને સાંબર ને તો જયારે ફ્રીજમાં જોયયો ત્યારે વેજીિટેબલ્સ તો હતા જ નહી પછી ફટાક થી કેવાય કેટ કર્યું એટલે અત્યાર કાલમાં મને એવું લાગે છે કે ટેકનોલોજી ના માધ્યમ થી લોકોનું જીવન બઉુ સહેલું થઇ ગયું છે તમને શું લાગે છે
એઈજ ઈજ બહુ સહેલું થઈ ગયું છે એજ અને આમ જોવા જઈ ને એક જ વ્યક્તિ ભીની થાય છે જે ડિલવરી કરવા વાળી છે બાકી બધાને આરામ છે અને તમે માનશો આ તો ચ આપને માટે તો સુવિધા છે જ પણ જે લોકોક અ કે નહી જે લોકો ભણેલા ભણેલા નથી કે જે લોકોને ખાલી વ્હકલ ચલાવ્યા સિવાય બીજું કઈ જ નથી આવડતું એ તો ઘણી વખત આપડણે ગલીઓમાં નુકટ આગળ તમે જોતા હોતી તેમ ખાલી બાઈક ઉપર આમના ટર્ન થઈને એમ ઉભા રહેેતા હોય એવા લોકોને બી કામ મળી ગયું કે ના ચલો હવે આપણને અ સ્કૂટર ભગાવ્યું અને ડિલિવરી કરવા જતા રહ્યા ને તોર તો ખાલી એમને મે એ લોકો કેને ટપોરી ટાઈપ આપણે કહીએ એવા લોકો બી હવે ડિલવરી બોય બની ગયા છે એટલે એ બેરોજગારી ઓછી થઈ ગઈ કહેવાનો મતલબ એમ એના લીધે
હા એટલે ખરેખર આ બહુ સાચી વાત છે એના લીધે બેરોજગારી ઓછી થઈ ગઈ લોકો લોકોને રોજગાર મળતું થઈ ગયું અને અ આપણા જેવા લોકો માટે પણ સારું થઈ ગયું કેમ કે આપણને ખરેખર ડિલિવરી માટે કે પછી ક્યારે ક્યારે બહુ વધારે એમરજન્સી હોય જો કોઈ ઘરમાં એવું માણસ હોય જે ન જઈ શકે બાર તો એના માટે પણ સારું થઈ ગયું એટલે કેવાય ને કે બધા માટે સારું થઈ ગયું
હા ના બરોબર છે અને પાછું તો ઘર બેઠા આપણે બિઝનેસ બી કરી શકી લો ઉપરથી તો આપણને અ મારી એક ફ્રેન્ડ છે એ છે ને ઇમિટેન જવેલરી બનાવે છે ઓકે તો હવે ઈ શું કરે જ્વેલરી બનાવે અને અ આ બધી અમુક અમુક સાઈટ આવે છે ને તો એના મે્રા આ બધી સાઈટ પર વચે બી છે તોનું તો કેટલું ધૂમધામ ચાલશે એ પેલા પોતે જ બનાવીને વેચતી હવેની ની બી છે ને શું કર્યું એને ત્યાં આગળ જે કામ કરવા હેલ્પર આવે છે ને એ નહી બેસાડી દી ભાઈ તું તારું કામ પૂછડી થાય એટલે આવી જા તો રાતના એના ઘરે આવી ને બધા લોકો કરે એટલે આ રીતે બી પાછી બેરોજગારી ઓછી થઈ ગઈ કે જે લોકો ભણેલા ગણેલા લેડીઝ લોકો ભી નથી ને જે આપણે સ્ત્રીઓ તો એ લોકોને બી કામ મળી ગયું કે ચાલ કોઈને એમ લાગે કે બહાર જવાનું અલાઉડ નથી ભાઈ તમે જે કરો ઘરથી કરો તો એ લોકો માટે બી કેટલી સરસ સુવિધા થઈ ગઈ
હા એટલે ખરેખર લોકોને રોજગાર મળે કેહેવાય ને કે રોજગાર ના માધ્યમથી લોકોનું જીવન સહેલું બણે
સહેલું બને હ અને એક રેવાનું આપણે કને લાઈફ સાઈલ એક ધોરણ ઉપર આવ્યું રહેેવાનું જે રહેેણી કરણી જે છે એનું ધોરણ એક ઉપર આવ્યું એ લોકો મ એટલે ઘણું સારું કેહેવાય છે આ રીતે અને હવે તો તમને કો મા આપણે પેલા તો ભજન ને એના માટે તો દેરાસરમાં જોવું પડે કે મંદિરોમાં જોવું પડતું હવે તો જો આવો વરસાદ છે આપણે નથી જઈ શકતા મારા સાહેબ ના વ્યાખ્યાન માં એ ભાઈ ઓનલાઈન ચાલુ કરી દો અને બેસી જાઓ શાંતિ થી કેને હવે તો ઓનલાઈન ભક્તિ ભી થઈ ગઈ છે
જી જી અવે ઓનલાઈન ભક્ શતિ ના માધ્યમ થી ઘણા લોકો કેહેવાય ને કે પોતાની જે આસ્થા છે એ આસ્થા સ્થાનો એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે અને એના લીધે શું શું બને છે કે ઘણા લોકો જે લોકો ઘરમાં કોઈ માણસ એવું હોય ને કે જે મતલબ જેને વધારે રુચિ ના હોય ધર્મમાં જેને વધારે એમ ભજન કીર્ ન ગમતું હોય કે એ લોકો કહે છે કે આ બધું તમે શું કરો છો તો એ લોકો માટે પણ બ સારું થઈ ગયું એટલે એ લોકો પણ જોડાય છે ભલે એ એવું બને છે કે ઘરમાં જો એક માણસ જોતું હોય ને તો એમાં શું બને કે બીજું પણ સાંભળે એટલે જો સાંભળીએ તો આપણા જીવનમાં પણ કંઈક ના કઈક તો ઉતરે જ છે
ઘણો ફરક આવે છે સાચી વાત છે કે આપડણે ઘણી વખત આમ નથી જ કરતા કે આપણે કોઈક કોઈકને છે ને આપણે સમજાવવા જોઈએ ને ભ તું આમ નહી કર ને આમ નહીં કર તો એને પલ્લે નહી પડે પણ એઈ કોઈક બોલતું હશે ને સાંભળશે કારાણ તો કોઈ કરતું હશે ને જોશે તો એનાથી ઘણો ફરક પડી જાયશે આમ કે ને ડાયરેક્ટ કરતા ઈન ડાયરેક્ટમાં ઘણું ફરક પડી જાય એ વસ્તુમાં
ખરેખર તો તમે કોઈ નવું સાંભળ્યું શીખ્યું એમ કેવાય ને કે પ્રવચનમાં જો તમને એમ થયું હોય કે ખરેખર આ તો બહુ સારી વસ્તુ છે જીવનમાં ઉતારવા જેવી છે
સૌથી મોટી વસ્તુ તો મને છે ને મારા સાહેબ એ એક બહુ ફાઇન વસ્તુ કીધી જે મને આજે એમ કેમ લાગે ના આ ખરેખર હરેક ના જીવનમાં લાગુ પડતી વસ્તુ છે એક તો છે કે આપણે જે અત્યારનું જે રહેણી કર છે ને દુનિયા આ થઈ ગઈ છે આપણે શું કેવાય અ દેખા દેખી વાળી થઈ ગઈ છે તો એમાં મને એવું લાગે છે કે હા દેખા દેખીની દુનિયામાં જો આપણે દેખાડો કરવા જઈએ છે ને તો પણ એ કાં તો કે ને આપણે કહેવાય છે ને કે ભાઈ ચાદર હોય એટલાજ પગ લાંબા કરો વધારે કરવા જોશો ને તો ઉછીની ચાદર લાવીને સીવી પડશે કા તો પછી પગ ક્યારેકને ક્યારેક કપાવવા પડશે તો એક છે કે ભાઈ દેખા દેખ ઈ નહી કરો આપણામાં કઈ ને કે લોકો ની ઈર્ષ્યા નહી કરો દેખા દિખી નહીં કરો તો એક આ વસ્તુ મને લાગે કે હા અત્યારનું જે રીતની શ્રેણી છે જીવનની એમાં વધારે એમ લાગવું પડે અને બીજું કે જે તમારું એ તમારા કર્મનું છે જે બીજા પાસે છે એના કર્મનું છે તો તમે બી સારા કરમ કરો તો તમને બી સારું મળશે તો એક આપણે કહીને કર્મની અ આપણે વ્યાખ્યા અ કર્મના સ્ત્રોત કે કર્મના ઉપર આપણે અગર વિચારીએ ને તો આપણા જીવનમાં જે થાય છે આપણા કર્મના લીધે જ થાય છે તો આપણે ઘણા સુખી રહીશું આપણને દુઃખમાં પણ આપણને સુખ દેખાશે
ખરેખર આ બહુ સારી વાત છે અને સાચું કહું તો મને પણ એમ લાગે છે કે જે કર્મ સિદ્ધાંત છે ને એ સૌથી ઉપર છે કર્મ સત્તા રાજા જેવું કાર્ય કરે છે અને ઘણીક વાર આપણેે પણ શું કેવાયકે મોહના લીધ ફસાઈ જઈએ અને પછી ક્યારેક ખોટા ડગલા ભરી લઈએ અને પછી આપણને પણ ખરેખર એવું ફીલ થાય છે એવું મહેસૂસ થાય કે એ બધું કૃત્ય કરવા જેવું ન હતું એટલે જ તો આપડા ધર્મમાં શાસ્ત્રમાં કેવાય ને કે કર્મ સત્તાને સૌથી એકદમ લાઈક કવાયકે મોટા મોટું ટોચ કક્ષાનું એટલે સ્થાન આપ આપવામાં આવ્યું છે કે માણસના જીવનમાં જે પણ બને છે જે પણ ઘટ ઘટનાઓ ભણે છે જે પણ અ સ્થિતિ કહેવાયને કે સંયોગ થાય છે એ બધો કર્મના લીધે જ થાય છે તો જો આપણેે આપણા જીવનમાં કર્મ સિદ્ધાંતને વધારે મહત્વ આપીએ ને આપડે કોઈ પણ ટગલું ભરવા પેલા જો એવું વિચાર કરીએ કે આ કરવા જેવું છે કે નહી જો આ હું કરું તો એના પરિણામ કેવા આવે પરિણામ સારા આવે કે નબળા આવે તો પછી મારા જીવની ગતિ શું થાય આ બહુ કેવાયને કે બહુ મોટી વાત છે એટલે આ જો આપણા જીવનમાં ઊંડાણથી આપ આપડે ઉતારીએ તો ખરેખર એક જો આપણી આપણા જીવનો આપણી આત્માનું જે લક્ષ્ય છે સદગતિને પ્રાપ્ત કરવાનું આપણને ક્યારે પણ એ ગતિને પામવા માટે કોઈ પણ નથી રોકી શકતો ખરેખર
સાચી વાત છે સાચી વાત છે સો ટકા ની સાચી વાત છે અને આપણે જોવા જઈએ તો આપણામાં તો કેટલા બધા આમ કેને ઉદાહરણો છે હું તમને કહુંકે આ હું અત્યાર ન આપણા ચલો આપણે એ વિચાર કે શ મહારાજ ને તમે ક્યાં જોયા છે મને શું ખબર પણ હું તમને બતાવુંકે ભાઈ ધીરુભાઈ અંબાણી શું હતા આપડા નરેન્દ્ર મોદી શું હતા પ્રાઈમ મિનિસ્ટર આપડા જે છે શ્રી નરેન્દ્ર મોદી શું હતા બરોબર તો ઈ ક્યાંથી ક્યાં પહોંચી ગયા ઠીક છે અને આ બધું શું છે આ કર્મ જ છે કુ કે તમને એક પલટમાં આખું તમારા કર્મ નો ઉદય એવો થઈ જાય તમે રાજા માંથી રંખ બની જાઓ ને રંખ માંથી રાજા થઇ જાઓ. અને ઈ કર્મ ન ઉદય આપણામાં કે છે કે પર્ટિક્યુલર આપણે કાળ વખત નો જે સમય છે જે આપણા ત્રણ કાર્ડ કીધા છે એક આપણે સવારનો કાળ બપોરનો કાળ ને સાંજનો કાળ આ ત્રણેવ કાળમાં આપણે એટલા માટે તો દે કરવાના હોય છે કે કાળ વખત ના સમયે કે કે આપણે એ દેવવંદન અને પ્રતિક્રમણ આ પાંચ વસ્તુ આપણે ઈ કાળના સમય ની જ આવી છે તમે સારા ભાવ રાખો તમે ક્ષમાપ ના રાખો તમે બધું જ મનમાંથી રાગ, દ્વેષ, મો, માયા, ક્રોધ બધાનો અંત કરો અને પછી જે સુધી જે તમારા શરીર આ મનને મળે છે. ઈ ડાયરેક્ટલી કનેક્ટ થાય છે યુનિવર્સ સાથે આ બ્રહ્માંડ સાથે અને પછી તમારું કર્મ ન ઉદય ત્યાં બંધાઈ જાય છે અને તમને એનું ફળ મળે છે.
ખરેખર બહુ સાચી વાત છે એટલે કેવાય ને કે અ જીવનકાળમાં કોઈ પણ માણસના જીવનમાં જે પણ એ આજે છે જે પણ એની પ્રાપ્તિ છે જે પણ સ્થાન એમને મળ્યું છે એ એમના કર્મના લીધે છે પણ ક્યારે ક્યારે મને એવું પણ લાગે છે કે આપણે કર્મની સાથે અ કેવાય ને કે પુરુષાર્થ પણ કરવો. એટલે એટલું જ મહત્વપૂર્ણ છે તમને શું લાગે?
કનફર્મ કારણ કે જો આપડે એમ વિચારે કે ભાઈ મારા કર્મમાં હશે તો મને ખાવા મળશેને નહી મળે તો ભાઈ કઈ જ નહી મળે પુરુષાર્થ તો કરવો જ પડે. આપણે ગીતામાં બી કર્યું છે કે ભાઈ કર્મ કરો ફની આશા ન રાખો હા પણ તમે ખરાબ કાર્ય નહી કરો. ગઈને મન વચન કાયાથી હિંસા નહી કરો. તો તમને ડેફિનેટલી કારણ કે જો આપણે આપણને કોઈ દુઃખ પહોંચાડે તો આપણા મનમાં ઈ દુઃખ તૈયારા જો મારી જોડે કેવું થયું તો જાણતા અજાણતા આપણે એને એક નિશાસો નાખીએ છીએ તો એ નિશાસો નો આપણને ડેફિનેટલી રિવપ મળશે આ બ્રહ્માંડ કેવું છે કે પ એક એકો છે આપણે કોઈ પણ અવાજ પડઘો પાડીયે છીએ. તો એનું આપણને પાછો એનો અવાજ સંભળાય છે તો આખું બ્રહ્માંડ એક છે એકકો સિસ્ટમ પર ચાલે છે.
જી બઉ ખરેખર સાચી અને સારી વાત કીધી
હા એટલે તમે એવી રીતે
જી બહુ મજા આવી આજે વાતો કરીને કેટલા દિવસો પછી આપણે વાતો કરીએને કઈક જાણ્યું ને સાંભળ્યું. એટલે મને પણ એવું લાગે છે કે આપડે ખરેખર એમ વાતો કરતા રહેવું જોઈએ અને એકબીજાને જે વિચારો છે એકબીજા સાથે શેર કરતા રહેવું જોઈએ. ચલો અચ્ા અત્યારે હું પણ હવે જાઉં છું અને તમારી સાથે વાત કરીને બહુ મજા આયવી. ચાલલો ફરીથી આપડે મળીએ ધ્યાન રાખ
ચોક્કસ ચોક્કસ તમારું ભી ધ્યાન રાખજો આવજો.